કેમ છો?
બસ મજામાં કેમ છો તમે?
અમે પણ એકડમ મજામાં અને આજકાલ ટો મતલબમાં વા વરસાદ નો મોસમ ચાલી રહ્યો છે તો બસ ખેટી મતલબમાં ખેટીમાં ડાંગરનો પાક લઈ એવું વિચારી રહ્યા છે હમણાં કારણ કે તમને ખબર જ છે કે અમે મતલબમાં ખેટી જ વધારે કરીએ છીએ અને ખેટી પર જ વધારે ડિપેન્ડ છે તો જેથી કરીને શેને ખેટીવ અમે ડાંગર ની આવ આ વર્ષે લઈ એવું વિચારતાશે ટો ટમે શું કરો છો મતલબમા ખેટી કરો છો કે પછી ખેટી કરતા નથી તમે જરાક જણાવશો ને મને
ના અમે ત ખેતી કરતા નથી પણ અમારા ગામમાં એટલે દાદા-દાદી લો કરે છે ખેતી
હા તો મતલબમાં ટો ભવિષ્યમાં તમે શું ખેટી કરશો અને મતલબમાં કેવી રીતે ખેટી કર ટો ટે જરાક જણાવો તો સારું રેશે.
એટલે આપડો એક દેશ છે મતલબ એ તો આપડો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આપણા દેશમાં તે તે આપણા દેશના દે દેશની લગભગ અડધી વસ્તુ તો એટલે ખેતી જ કરતી હોય છે. ખેતી આપણા દેશની વ્યવસ્થાઓને મજબૂતા મજબૂત આધાર આપે છે. ખેડીત ખેડૂતો દિવસ રાત મહેનત કરીને આપડા અનાજ શાકભાજી ફળ કઠોળ અને તેલીબિયા પણ પાર્ક ઉગાડે છે જે થી ખેડૂતો અન્ન પ્રધાન દેશ બનાવે છે. ખેતી માતે આપડે ફળદ્રુપ જમીન પૂરતું પાણી સારા બીજ અને ખાતા જેવી યોગ્ય હવામાનોને ખેડૂતને મેહનત ખૂબ જ જરૂરી હોય છે, ખેડૂત સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરે છે. તે ગરમી વરસાદ અને ઠંડી થી પરવા કર્યા વગર વ સંભાળ રાખે છે ભારતના તણ મુખ્ય પાક ઋતુઓ છે ખરીફ, રવિ અને ઝાયળ ખરીફ પાક ના ધાન કપાસ, મકાઈ અને સોયાબીન આવે છે રવિ પાર્ક માં ઘઉં, ચણા, જીરું અને સરસવ નો સમાવેશ થાય છે ગુજરાતમાં કપાસ મગફળી ઘઉ બાજરી જ જીરોસ શેરડી અને ડુંગળી જેવા પાકનું વધુ ઉત્પાદન થાય છે ગુજ ગુજરાતમાં કુષિ ક્ષેત્ર પણ દેશ માં અગ્રણી રાજ્યો નો એક છે. આધુનિક સમસ્યામાં ખેતીઓમાં ઘણો બદલાવ આવ્ય આવ્યો છે ટ્રેક્ટર હાર્વેસ્ટ તો ડ્રીવ સિંચાઈ સ્લીપર મોબાઈલ લે હવામાનની આગાહી અને વૈજ્ઞાનિક પ્રધ પ્રવૃત્તિઓના ઉપયોગ થી ખેતી વધુ સરળ અને ઉત્પાદક બની છે. આજકાલના જીવનમાં તો ખેતીનું મહત્ત્વ પણ વધી રહ્યું છે તેમાં રાસાયણિક ખાતર અને દવાઓ નો પણ ઉપયોગ ઉપયોગ થતું હોય છે કુદરતી ખાતર નો ઉપયોગ પણ કરવામાં આવે છે તે તેનાથી જમીની ફળદૂપ સળદુપતા અને જળવાઈ રહે છે અને સ્વાસ્થ્ય માટે લગભગ લાભદાયી ખોરાક મળે છે. સરકાર સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેમકે પ્રધાનમંત્રી યોજ કિસાન યોજના અને અનેક વિવિધ યોજનાઓ ચલાવે છે, આ યોજનાને ખેડૂતોને આ તે એક મદદ અને સુરક્ષા જેવું બો બધું મતલબ મલે છે ખેડૂતો માટે તમારું શું માનવું છે એના પર
હા બસ મારે પણ મતલબમાં એજ કેવું હટુ તમને કે ખેટી કરવાથી ઘણા બધા એવા લાભ પણ મલે છે અને તમે જે સરકાર વિશે જણાવ્યું મને તો ટેનાથી પણ મા એ તમને જણાવું છું કે સરકારી મતલબમાં ખેડૂતોને ખૂબ જ વધારે એવું સહાય ને એ આપે છે કારણ કે સરકાર મતલબ, ખેડૂતો પાસે હ છે ને ઇન્કમ ટેક્સ લેતી નથી અને, ત જે પણ ખેતી માટેથી ઈન્કમ આવે છે તો તેની પર જરા પણ ટેક્સ લાગતો નથી. તો એ વસ્તુ ખુબ જ સરકારે સારી કરીી કારણ કે છે ને, ખેડૂત લોકોનું એ પરિશ્રમનું કામ હોય છે અને ખેડૂતોનું કામ એવું હોય છે કે મતલબ ખેતરમાં જઈને ખુબ જ ઓરે, પરિશ્રમ કરવું પડે છે તો જેથી કરીને છે ને આપણેે, આ ખેડૂતો પર વધારે નિર્ભર રહી. અને ખેડૂત લોકો એમ પરિશ્રમ નો કામ કરી એટલે સર ને એ લોકો ને, અ તે પરિશ્રમનું કામ જે બધાથી જ થતું નથી તો જેથી કરીને એ લોકોને આપણે થોડુંક રાહત આપવી જોઈએ અને, તમને ખબર જ છે કે ખેતી કરવી એ કઈ સહેલી વાત નથી કારણ કે, ખેતી કરવા પહેલા છે ને વાતાવરણ ઉપર ખુબ જ વધારે ડિપેન્ડ રાખે છે. અને જો વાતાવરણ સારું હશે ને તો જ ખેતી પણ સારી થશે. અને વાતાવરણ ખરાબ હશે તો ખેતી પણ ખરાબ થઈ જશે જો તેમમ કેહેજ વરસાદ આપડે વરસાદ ઉપર, ત્ રહે ખેડૂત લોકો તો જો વરસાદ ખુબ જ વધારે આવે તો પણ મતલબમાં ખેતીને નુકસાન થાય. વરસાદ ઓછો હોય તો પણ ખેતીને નુકસાન થાય. તો જો વરસાદ એકદમ પરફેક્ટ માત્રામાં આવે તો ખેતી સારી થઈ શકે. કારણ કે જો વરસાદ વધારે આવે તો જે પણ રોપણી આપણે કરેલી હોય તો તે રો, આપણી બધું શું મતલબમાં વહી જાય છે અને ઓછું આવે તો આપણને પાણીના જ લોચા પડી જાય છે. તો આપણેે શું મતલબમાં, કે વાતાવરણ પર ખુબ જ વધારે એવું નિર્ભર રાખે છે ખેડૂત લોકો, તો તમારે શું માનવું છે મતલબ વાતાવરણ સારું કરવા માટે આપણે પ્રદુષણને ઓછું કરવું જોઈએ કે બસ, બીજું શું શું કામ કરવું જોઈએ વાતાવરણ ને એવું બધું સરખું કરવા માટે,
હા એ બધું તો આપડે મતલબ સરખું કરવું જોઈએ એટલે આપણને ખોરાક નું એ બધા મતલબ વધારે બગાડ નહી, કરવું જોઈએ એમ તો મતલબ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે ને, એમાં જોવા જઈએ તો અનમ અનયમિત એટલે વરસાદ વધુ પડે દુષ્કાળ આવે, પર એટલે જીવાતો, વધતો ખેતી ખર્ચ એના કારણે એટલે ખેડૂતોને બહ વધારે મુશ્કેલીઓ પડતી હોય છે.
આપણે સ મતલબ ખેતીઓ માટે ખોરાક નો બગાડ ન કરવો જોઈએ પાણી બચાવવું જોઈએ અને, પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ જેથી, ખેતી એટલે ખેતી સારી રહે આપણા ખોરાક પણ સારું મળે આપણને
હા તમારી વાત એકદમ સાચી છે કારણ કે જો આ બધી વસ્તુ આપણે ના કરીશું ને. ખેડૂતો હવે ખુબ જ વધારે વિલુપ્ત થવા માંડી્યા હશે. અને તમને ખબર જ છે કે મતલબ આ બધા પોતાનું ગામ છોડીને, પછી એ શહેર તરફ આવી જાય છે કારણ કે ખેતી કરવી એ ખુબ જ મુશ્કેલ નું કામ છે તમને ખબર જ છે. અને ખેતી અમુક લોકો જ કરી શકે છે અને જો ખેતી જે લોકો કરતા હોય છે તો તે લોકોને આપણે થોડુંક રાહત આપવું જોઈએ. તમારે શું માનવું છે કે ખેડૂત લોકોને કેટલુંક રાહત, મળવી જોઈએ સરકાર તરફથી એમ મતલબમાં, જે આપડણે એમાં વધારે વરસાદના કારણે પાક બગડ્યો હોય તો તે બદલ. સર મળવું જોઈએ, કે ના મળવું જોઈએ તમારે શું માનવું છે આ બાબત ઉપર?
તર તો મળવું જ જોઈએ ખેડૂતો ન મતલબ જેટલ આપણે જોવા જઈએ તો ખેડૂત મતલબ કરે છે એમાં વરસાદ વધારે આવી જાય ને એવું કઈ મુશ્કેલી પડે. તે એ લોગનું આખું મતલબ બગાડ થઈ જાય છે તેના કારણે મતલબ સરકારને આને કઈ તો મદદ કરવી જોઈએ મતલબ જે લોકો ત્યાં લોકોનું ઘર છે એટલે ચાલી શકે, ને અલગને વધારે મદદ મળી શકે એટલું તો મતલબ આપવું જોઈએ. સરકાર ને ખેડૂતોને
હ હા તે જ મેં કહું છું કેમ કે તમને ખબર છે કે ખેડૂતો વધારે પૂરતા ખુબ જ વધારે એવું ગરીબીમાં જીવ, હોય અને પોતાનું આખા મતલબમાં પૈસા જે મતલ ખેતીમાં જ બધું લગાડી દેતા હોય, જો એક વાર એ લોકોને નુકસાન જશે ને તો બીજી વાર એ લોકો ખેતી નાખ, કરશે એટલે સર ને આપણે થોડુંક એમને થોડુંક પ્રોત્સાહન આપવું જોઈએ અને થોડુંક, આપડણે એ લોકોના માટે પૈસા આપીશું તો ખુબ જ એવું સારું પડશે કારણ કે, ખેડૂતોને મતલબમાં આજ મુશ્કેલી નથી આવતી, પરંતુ બીજી બધી પણ મુશ્કેલી આવશે જેમ કે આપડે જોય એમાં ખેતી નો પાક આપડે લઈ લીધો. તો પછી જો આપણે તેને વેચવા જઈએ જેમ કે આપણે માર્કેટમાં વેચવા જઈએ, તો તે લોકોને ખુબ જ ઓછા એવા પૈસા માપવામાં આવે છે. વેપારીઓ દ્વારા અને વેપારી પછી તેજ વસ્તુ વેચીને વધારે પૈસા કમાવશે, આ બાબત ઉપર તમારે શું કેવું છે?
હા, આ બાબત તો બરાબર જ છે પણ આપણને ખેડૂત નો આદર કરવો જોઈએ, એટલે સન્માન કરવું જોઈએ, આ લોકોનું-' ને વધારે આપડે ખેડૂતોની મદદ કરવી જોઈએ, સરકાર ને
હા, અને બીજી વાત એ કે મતલબ ખેડૂતોને આપણે યોગ્ય ભાવ આપવો જોઈએ, કે ના કારણ કે જે વેપારી લોકો હોય છે. તો તે મતલબમાં ખેડૂતો પરથી સામાન લઈને ઓછા પૈસા આપી દેશે અને તે જ સામાન એ લોકો વધારે પૈસામાં વેચે ડેટા હોય છે, તો આ વાત ખોટી છે કે નહીં કારણ કે ખેડૂત લોકોને એટલોક તો પૈસા મળો જોઈએ કે મતલબમાં જેટલા થી એ લોકો પોતાનું ઘર ગુજારાન ચલાવી શકે અને અ પોતાની જે વસ્તુ એ લોકો ઊંગાડીને વેચતા હશે તો તે બા ને એટલું વળતર મલવું જ જોઈએ આ બાબત ઉપર શું કેવું છે,
હા આલોગને તો વળતર તો હોય એટલે બરાબર વધુ જ મળવું જોઈએ કેમકે આલોગ ની મહેનત વધુ હોય છે. એના કારણે પછી ભાવ ઘટતો હોય, તો આ લોગને વધારે એટલે પ્રોફિટ થતું નહી હોય એટલે વધારે વળતર આલોકને મળવું જોઈએ, તેના ઉપર તો-'
હા, કારણ કે ખુબ જ વધારે મુશ્કેલીઓ હમણાં ચાલી રહી છે, અને ખેડૂતો ખુબ જ ઉત્સાહ થવા મી આવશે, કારણ કે અમારા ગામ તરફ ના લોકો પણ ખુબ જ એવું મતલબમાં શહેર તરફ વળી રહ્યા છે, તો તમારા જે મતલબમાં ગામ તરફ ના લોકો જે શહેર તરફ વળી રહ્યા છે, કે ભાઈ ત્યાં જ ખેતી વધારે કરે છે.
ના હવે અ અમારા ગામ ના ત્યાં લોકો છે, તે લોકો વધારે કરીને હવે તો શહેરમાં આવે છે, મતલબ વધારે ખેતીમાં કઈ છે, નઈ એટલે તો આ લોકો બધા મતલબ શહેરમાં જાય છે, એમને
હા, કારણ કે ખેતીમાં છે ને ખુબ જ ઓછા એવા પૈસા અમને મળે છે, એવું કારણ મને પણ જાણવા મળ્યું અને ખેતીમાં બીજું તો શું હોય કે વાતાવરણ જ એવું હમણાં તો આવી ગયું છે પ્રદુષણ ના કારણે તો મતલબમાં તમારા ગામમાં હમણાં પ્રદુષણ નું હલ કેવું છે કે, પ્રદુષણ વધી ગવું છે કે ભય કેવું છે,
અમારા ગામમાં હમણાં તો પ્રદુષણ તો ખુબ વધારે જ વધી ગયું છે, એના કારણે એટલે કે ખેતી પણ સારી થતી નથી જમીનનો બી બગાડ થાય છે, એના કારણે પાક પણ સારા ઉગતા નથી, તે કારણે એટલે બધાને શહેરમાં આવવું પડે છે, વધારે વર્તન નહી થાય તો આ લગ્નને એટલે ખોટ જાય છે, તો આગને આ ખેતી એટલે નહી પરવડે એટલે આગ ને અહિયા શહેરમાં આવવું પડે છે,
હા એજ કારણ કે તમને ખબર જ છે, આજના જમાનામાં ખુબ જ વધારેવ મતલબમાં ગાડીઓ અને એવું બધું ચાલે અને જો ગામડાઓમાં પણ બધી ફેક્ટરીઓની આ મળી છે જેના કારણે ખૂબ જ વધારે એવું અ ચાલવા માંડ્યું છે, વાતાવરણ ખુબ જ એવું નબળાયું છે તો તેને એ મતલબમાં ખુબ જ એવું પ્રદુષણના કારણે પાક પણ ઓછો હવે થાય છે, અને પાકમાં હવે એટલું બધું પાક થતો નથી તો જેથી કરીને એટલો પાક આવશે જ નહી તો તે લોકોને-' પૈસા પણ ના મળશે ખેડૂતોને એટલે છે, ને ખેડૂતોને થોડુંક હમણાં નુકસાન તો થતું જ છે, બાકી પરંતુ આપડો જે દેશ છે એ કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. તો એટલે સેને આપણે ખેડૂતોને થોડીક મદદ કરવી જોઈ તમારે શું કેવું છે આ બાબત ઉપર.
હા આપણને ખેડૂતોને મદદ કરવી જોઈએ અને જ્યાં સુધી આપણને બને ત્યાં સુધી આપ આપણ ને પ્રદુષણનો ઘટાડ કરવો જોઈએ એટલે કે પ્લાસ્ટિક એ બધી વસ્તુનો વધારે યુઝ નહી કરવું જોઈએ. અને આપણને ખે મતલબ અ એ એવું કરવું જોઈએ કે ખેતી આપે મતલબ સરખી રહે અને વધારે આપણે ખાતે બધા નુ યુઝ નહી કરવું જોઈએ એમ.
હા તો મતલબ આ પ્રદૂષણ ઘટાડવા માટે તમે મતલબમાં ઝાડનું બધું રોપો છો કે પછી નથી રોપતા?
હા રોકતા છે તે બધું કરવા માટે ને આપણને વાહન તે બધું નો ઓછો યુઝ કરવા જોઈએ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી આપણને ઓછું જ યુઝ કરવું જોઈએ અને જાય એટલે ઓછી દૂર આપડે કઈક કામ હોત ત્યારે આપણે સાયકલ નો પણ યુઝ કરવો જોઈએ. તેમાં આપણું એટલે પ્રદુષણ ઓછું થાય.
હા તમારી વાત એકદમ સાચી છે જો આપડે પ્રદુષણ ઓછું કરશું ને તો આપડી ખેતી પણ સારી થઈ જવાની છે અને જો આ પ્રદુષણ ના કારણે છે ને જો ઓઝોન લેવરમાં ખુબ જ વધારે એવા કાણા પડી ગયા છે તેનાથી આપણને ખુબ જ વધારે ગરમી પણ લાગવા મડી છે. પરંતુ આગળ જતા આપડે થોડુંક ઝાડનું બધું હમણાં રોપીશું તો આગળ જતા ખૂબ જ એવું સારું રહેશે. અને ખેતી પણ સારી થવાની આશંકા સે એમ તો તો ચાલો આપડે મળીએ બીજા દિવસે સારી રીતના આ બાબત ઉપર વાત કરીશું.
હા સારું ચાલો.